તો મિત્રા.
હલો.
શું મારો અવાજ આવી રહ્યો છે મિત્ર.
હા આવી રહ્યો છે.
તમે શું કરી રહ્યા છો અત્યારે.
નહી કઈ હવે તો હું જમીનને આવ્યો ને હવે જરાક વાર બેસી દેશે.
હમ અત અત્યારે તમે ફ્ર્રીજ છો એવું.
હા.
હું પણ ફ્રીજ છું તો. ત્યારે આમ થે બેઠેલો હતો તો જયાર વિચાર આવ્યો. એ કંઈ ટોપિક ઉપર વાતો કરી તો તમે. મારી સાથે ચર્ચા કરવામાં મારો સહ સહકાર આપશો.
હા.
તો આપણું ટૉપિક છે પુસ્તકનું મહત્ત્વ આજના જમાનામાં પુસ્તકો એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે પુસ્તકો વાંચવા એ આપણા માટે ખૂબ મહત્ત્વની વાત છે. આજ આજના આધુનિક યુગમાં પુસ્તકો પુસ્તકો નુ સ્થાન મોબાઈલ લે લીધેલું છે. અને આપણે જોવા જઈ જોઈએ તો. અત્યારના સમયમાં આપણે પુસ્તકો કરતા મોબાઈલોમાં વધારે ધ્યાન આપતા હોય છે. તો એ પુસ્તક કો માટે કો.
હ
ખૂબ ચિંતાની વાત કે વાત કહેવાય છે કારણ કે પુસ્તકો એ. આનંદ દી. તો યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે. ઘણા આંખો પુસ્તકો વાંચવાનું ઓછું કરી રહ્યા છે છતાં પણ પુસ્તકનું મહત્વ ક્યારે ઓછું થઈ શકતુ નથી મોબાઈલ માહિતી આપી શકે છે, પરંતુ પ ઊંડાણપૂર્વકનુ જ્ઞાન પછી વિચાર અને સમજણ આપે છે. નનેમી વાંચનની ટેપ વ્યક્તિના સ્પાર્ક વિકાસમાં મહત્વનો ફળો આપે છે. પુસ્તકો આપણને વિવિધ વિષયનું જ્ઞાન આપે છે ઇતિહાસ પછી વિજ્ઞાન પછી સાહિત્ય છે ધર્મ છે. જીવન ચરિત્ર અને પ્રેરણાદાયક પુસ્તકો દ્વારા આપણે અનેક નવી બાબતો શીખી શકાય છીએ. મહાન લોકોના જીવન વિશે વાંચવાથી આપણને પ્રેરણા મળે છે. જેમ કે આપણ મહાત્મા ગાંધી છે સ્વામી વિવેકાનંદ છે. ડોક્ટર એપી અબ્દુલ કલામ છે. આ બધા મહાન વ્યક્તિઓના જીવનમાંથી આપણને મહેનત પછી શિસ્ત અને દેશપ્રેમજ જે ગુણો શીખવા મળે છે. પુસ્તકોના ઘણા ફાયદાઓ પણ છે. તો આપણે તે તેનો સારો ઉપયોગ કરીએ પુસ્તકો આછાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે પછી ભાષા અને શબ્દંડળ શબ્દ ભંડોળ સમૃદ્ધ બનાવે છે, પછી વિચારશક્તિ અને કલ્પના શક્તિ વિકસાય છે આત્મવિશ્વાસ વધે છે. એકાગ્રતા ની યાદશક્તિ સુધારો થાય છે. સારા સંસ્કાર અને નૈતિક મુદ્્યો આપે છે આપણને તણાવ ઓછો કરવાવામાં મદદરૂપ બને છે સફળ જીવન માટે પ્રેરણા આપે છે. આ વગેરે કામોમાં આપણને તે ફાયદા આપે છે, પુસ્તકને જ્ઞાનનોો ભંડાર કહેવામાં આવે છે. પુસ્તક માનવ જીવનમાં સાચો મિત્ર છે. ત્યાં આપણને માત્ર અભ્યાસ જ નહીં પરંતુ જીવનમા સફળતા મેળવવા માટે પણ માર્ગદર્શન આપે છે. પુસ્તકોના વાચનથી જ્ઞાન વધે છે, વિચાર શક્તિ વિકસે છે અને જીવન નવી દિશા મળે છે. પુસ્તકોને કારણે માણસ શ્રેષ્ઠ મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે ક્યારે આપણનોો સાથ છોડતો નથી પુસ્તકો એ આપણા જીવનમાં ખુબ સુધારો પણ લાવી શકે છે. આપણે દરરોજ થોડા સમય સારા પુસ્તકો વાંચવા માટે ફાળવવો જોઈએ જીવન ચરિત્ર પ્રેરણાદાય પુસ્તકો વિજ્ઞાન સાહિત્ય અને સામાન્ય જ્ઞાનના પુસ્તકો વાંચવાથી વ્યક્તિઓનો વિકાસ થાય છે. તો તમે પુસ્તક વિશે કંઈ થોડું ઘણું જણાવશો
હા હા જરૂર છે હ પણ મિત્રો થોડું તમને જણવા માંગુ છુ. એમ જોવા જઈએ તો મિત્ર પુસ્તકને જ્ઞાન નો ભંડાર કહેવામાં આવે છે. મનુષ્યના જીવનમાં પુસ્તકોનું ખુબ જ સ્થાન વિશેષ છે પુસ્તકો આપણને નવી નવી માહિતી આપે છે. વિચારવાની શક્ તે વધારે છે અને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. એક સારું પુસ્તક આપણું સાચું મિત્ર બની શકે છે. કરણ કે તે ક્યારેય આપણો સાથ સોડતો નથી. તમે કીધું જ હતુ. પ્રાચીન સમયથી પુસ્તકનું મહત્વ રહ્યું છે. આપણા પૂર્વજોએ પોતાના જ્ઞાન અનુભવો અને વિચારોને પુસ્તકો દ્વારા આગળની પેઢી સુધી પહોંચાડી હતી. આજે વિજ્ઞાન ને ટેકનોલોજી, ઇતિહાસ તથા સાહિત્ય ધર્મ અને જીવનના દરેક ક્ષેત્રમાં પુસ્તકોનું યોગદાન ખૂબ મોટું છે. વિદ્યાર્થી જીવનમાં પુસ્તકોનું મહત્વ સૌથી વધારે હોય છે. પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓને નવા વિષયબંધ સમજવા મળે છે અને તેમની બુદ્ધિનો વિકાસ થાય છે. પાઠ્યપુસ્તકો આપણને અભ્યાસમાં મદદ કરે છે અને જ્યારે પુસ્ત પુસ્તકો અન્ય આપણું સામાન્ય જ્ઞાન વધારે સે. જે વ્યક્તિ નિયમિત વાંસન કરે સે તેની વિચારશક્તિ વધુ સારી બને છે અને વ્યક્તિઓના ચરિત્ર જીવન વાંચવાથી આપણને મહેનત ધીરજ અને સફળતા મેળવવાની પ્રેરણા મળે છે. તો મિત્ર‌ જયારે આપણે એકલા હોઈએ ત્યારે પુસ્તક આપણને આનંદ અને જ્ઞાન આપે છે. સારા પુસ્તકો આપણને મુશ કેલ સમયમાં યોગ્ય નિર્ણય લેવા મદદ કરે છે. જેમ આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે પરંતુ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નહી. તો ઈ-બુક્સ અને ઓનલાઈન વાચન વાંચનની સુવિધા વધી છે. છતાં પુસ્તક વાંચવાની ટેવ આજે પણ ખૂબ ઉપયોગી છે. પુસ્તકો વાંચવાથી એકાગ્રતા વધે સે અને ભાષા પર સારી પકડ બને છે. તો પુસ્તકોના ઘણા બધા પ્રકાર સે તો એના વિશે હું તમને થોડું કહીશ. પુસ્તકો ઘણા પ્રકારના હોય છે જેમ કે શૈક્ષણિક પુસ્તકો, નવલકથાઓ, જીવન ચરિત્ર, ધાર્મિક પુસ્તકો વૈજ્ઞાનિક પુસ્તકો અને પ્રેરણાદાયક પુસ્તકો. દરેક પુસ્તક આપ ણને કઈક નવું શીખડાવે છે. પુસ્તકો દ્વારા લોકોમાં જાગ જાગૃતિ ફલાાય છે.
સમાજના વિકાસમાં શિક્ષણ અને પુસ્તકોની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ છે. પુસ્તકાલય જે વસ્તુઓ જ્ઞાન મેળવવાનું ઉત્તમ માધ્યમ સે આજના યુવાનોમાં વાંચવાની ટેવ વિકસાવવી ખૂબ જરૂરી છે. દરરોજ થોડો સમય પુસ્તક વાંચવાથી જ્ઞાન વધે છે.
આત્મવિશ્વાસ વધે છે, ને વ્યક્તિત્વનો વિકાસ થાય છે. તો મિત્ર તમે હજુ મને તોડુંક કશો?
હા. ઓંમ તો આપણે જેવાનું પુસ્તક નું ખુબ મહત્વ છે આપણે જયારે ધોરણ પહેલામાં ભણતા હતા ત્યારથી જ આપણને પુસ્તકો સાથે મિત્રતા થઈ છે. આપણે પેલા ધોરણ થી પુસ્તકો વિશે જાણીએ છીએ. અને પેલા ધોરણથી ડાયરેક્ટ આપણે જ્યાં સુધી ભ ભણવાનું ચાલુ રાખીએ છે ત્યાં સુધી આપણા જીવનમાં પુસ્તકો નું ખુબ મહત્વ છે. આપણે ભણવામાં પણ પુસ્તકોનો ખૂબ ઉપયોગ કરીએ છીએ. અને તે આપણને સાચા માર્ગ તરફ લઈ જાય છે. પુસ્તો કો વગર વિદ્યાર્થીઓની જિંદગી અધુરી છે તેના વગર વિદ્યાર્થીઓ આગળનું ભણતર ભણી શકતા નથી પુસ્તકોમાં આપણને જનરલ નોલેજ પછી આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ પછી આપણ આગળ કેવી રીતે આપણે જોબ કઈ રીતે કરવી જોઈએ તે તેનું બધું કરેલો હોય છે જેથી આપણે તે વાંચીને અને સમજીને આગળ વધી શકીએ જેથી આપણું ભવિષ્ય પણ સારું બને. આપણે જોવા જઈએ તો હાલમાં જે એક્ઝામો લેવાતી હોય છે તેમાં પણ પુસ્તકોમાં નું લખેલું જ આવે છે જે જો આપણે તે પુસ્તકોમાંનું તેનું વાંચશું અને સમજીની યાદ રાખીશું તો તે આપણને એક્ઝામમાં પણ કામ આવશે જેથી તે આપણને ભવિષ્યમાં પણ કોઈ એક્ઝામ આપસું તો આપણને સારી નોકરી મળશે જેથી આપણું જીવન સુધરી જશે.
અને સારા પુસ્તકો વાહ્ય વાંચવાથી આપણા શબ્દ ભડોણમાં પણ સુધારો થાય છે. ને તેનાથી આપણમાં પ્રેરણા પણ આવે છે. આજના સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા ખૂબ પ્રચલિત છે. આપણે જોવા જઈએ તો અત્યારે મોબાઈલ આવે આવી જવાથી મોબાઈલ નો પણ પુસ્તકો જોવા મળે છે. પણ તેનો ઉપયોગ આપણે કરતા નથી. ને હાલ તો લાયબ્રેરીમાં જોવા જઈએ તો કોઈ સ્ટુડન્ટ તેમાં દેખાતું જ નથી જાણ કે પુસ્તકો આખા ધુળ ખાઈને પડી રેવા છે તેવું લાગે છે. તો આપણે લઇબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચવા જોઈએ. અને વધારે જાણકારી મેળવવી જોઈએ. પુસ્તકો એ આપણને જીવન જી જીવવાની સલાહ આપે છે. અને તે આપણે વાંચીને સમજી શકી છીએ. આમ તો આપણને પુસ્તકો ઘણા ઉપયોગી થાય છે અને એના કોઈ ક્યાં જાય તો ગેરફાયદા તો નથી જ. એટલે આપણે પુસ્તકો વાંચવા જ જોઈએ. અંતમાં પણ આટલું જ કહીશ. કે પુસ્તકએ જીવનને સફળ બનાવવાનું શક્તિશાળી સાધન છે. જે વ્યક્તિ પુસ્તકને મિત્ર બનાવે છે, તે ક્યારેય એકલો રહેતો નથી. અને જીવનમાં સતત શીખતો રહે છે. ચાલો આપણે સૌ મળીને વાંચવાની ટેવ વિકસાવીએ. પુસ્તકોને જીવનનો ભાગ બનાવ્યા, અને જ્ઞાન પ્રકાશથી પોતા પોતાનું તથા સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ. તો અંતમાં તમારો આટલો કિંમતી સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારી જોડે વાત કરીને મને ખૂબ આનંદદાયક લાય લાગ્યું અને તમે જે વાતો કીધી. તે જાણીને મને વધારે પુસ્તકો વાંચવાનું થયું તો તમારો ખુબ ખુબ આભાર.
હહ તમારો પણ ખુબ ખુબ આભાર. તમે પણ સારી એવી માહિતી આપી. ચલો તો મળીએે.
હા